કઈ ની બસ બેઠી છુ. હવ તું શું કરે છે?
હવે બસ તો બહાર બેઠા છીએ હવા ખાઈએ જીએ
બાાર પવન સારું હશે?
મસ્ત પવાન છે, બાર
હમ ની બાર બે ઠી છુ પવન સારો છે, હમ
અહીંયા જો ને હું સીડીઓમાં બેઠી છું મને સામે છેને અહી ખબર પેલું દર આ શું કેહેવાય ચાણક્યપુરી બાજુ રેલવે સ્ટેશન છે. એનું પેલી સીડીઓ ના આવે આમથી આમ જવાની એ મને અહિયાં થી દેખાય છે, બોલ
એટલું નજીક છે, તમા
હા બો નજીક છે.
ઓહો.
દસ મિનિટ અમે તો ચાલતા જતા રેલવે સ્ટેશન જઈએ
અચ્છા.
હા.
મુ તો આમ ચા અ ચાંલોરિયા ફરીને આખુ ગયેલી છે, એટલે એક્ઝેક ખબર જ નથી કેતી આ પાછળની સાઈડ છે.
અલી તું ફરીને ત્યારે જાય ને તો ના જતી કેમ કે એ છે, ને આખું પેલું પેલું આઈ જશે, ચાણક્યપુરી સાઈડ જવાનું આપશે.
હા એ બાજુ થી જ મુ ગયેલી છું સ્ટેશને તો.
એવી રીતે નઈ તમે લોકોન છે ને આ બાજુ આવતું રેહવાનું, મારી ઘર સાઈડ આવો ને મારા ઘર સાઈડ થી જે ચાર રસ્તા આવે ને એ સાઈડ જ જવાનું.
અચ્છા.
હા તો ત્યાંથી બો નજીક છે.
હમ.
હમ દો ને હમનેં તો અહિયાં પેલું દેખાય છે.
હે હે કઈ ની ને નેક્સ્ટ ટાઈમ એ બાજુ જવાનું હોય તો એ બાજુ રહીને જઈશ
હા.
બોલો બીજું શું કરે, કામ પૂરું?
હવ, બસ પૂરું.
હમ્મ, હા બસ કામ બધું પૂરું કરીને.
અચ્છા, બરાબર. તને જમવામાં શું ભાવે?
જમવામાં જો ભાવાધુ કઈ ની એટલે ખાધ્યા વગર જ બીમાર થઈ ગઈ.
ખાધા વગર જ બીમાર થઈ ગી.
જોકે જમવામાં હું બોવ એ નખરા કરું છું, મને આ નઈ ભાવતું, પેલું નહી ભાવતું. સબજી બી નહી, કઠોર બી ના ખઉં. બારનું આપ્યું હોય તું ખઈ લઉં. પીઝા, બર્ગર છે.
એવું હોય લિ બધાને.
હમ્મ.
ઘરનું કોઈ ને ના ભાવે.
હમ્મ. પછી બાર નું ખાઈ ખાઈને બીમાર થવાય.
એવું કઈ ની, તે કઈ બાર નું નતું ખાધું.
હ એમ તો ની ખાધુ, નહી ખાધુ. તું બી પણ ઘરનું બી ક્યાં ખાધું જ છે.
હા એ બી છે, ઘરનું નહી ખાધું તે.
હમ્મ. બોલો બી
તમારા તમારા, તમા તમાર શું રાજપૂત કલ કલ્ચર છે ને કઈ?
હા.
અચ્છા. ત્યાં કેવું હોય મીન્સ પોશાક પેરવાના હોય?
હા, પોશાક હોય. રેગ્યુલર તો નથી હોતા લેકીન કોઈ ફંક્શન હોય યા તો મેરેજ ફંક્શન હોય ત્યારે પેરવાના હોય છે. હા મોસ લી સારી જ હોય છે.
અચ્છા.
હમ્મ, રાજસ્થાન ગર્લ છે એમાં વધારે પેરે છે ત્યાંના કરતા અઈયા ઓછું.
હા રાજસ્થાનમાં તો બઉ પેહરે એમાં તો પેલા ઘાઘરી
પોશાક જ હોય છે.
અ ઘાાગરી ઉડના પેલા આ જે છે ને પેલા લોકો, પેલી છોકરી નહી આપડે ત્યાં? એ છોકરી વધારે હ હ, એ છોકરી જે છે ને એ રાજપૂત નથી સોલંકી?
હા હા.
તો એ લોકો ના ત્યાંમ વધારે પહેરે અમારા ત્યાં તો, કૈક એમ કઈક હોય ને ઓકેશનલી કે હા આ જે થીમ રાખવી છે રાજપૂતિ પોશાક નહી તો પહેરે બાકી ના પહેરે.
અચ્છા ઈ રાજપૂત કલ્ચર હોય હવે રાજપૂટ કલ્ચર માં તો કોઈ પેરવા જ પરે પછી.
હ પેરવાજ પડે. હવે કોઈના લગન એ નહી આવતા. આપે લાસ તેક બધા મેરેજમાં ગયા તા, ગયા વર્ષે તે ક્યાં ગયા?
લાસ, હમ્મ તું બી હવે ઘર કરી લે મેરેજ જલ્દી.
તન નહીં કરવાલી.
હમ કેવી કરીશ એવું, હમણાં તો બધા એવું જ કે કોઈના થવાના લાગતા નથી.
હમ
તારે હવે શું છે? એમ બી એ નું રિઝલ્ટ ક્યારે આવશે?
એમ બી એનું રિઝલ્ટ હવે બે મહિના પછી મતલબ કે અગર એનમાં આવશે
ઓગસ્ટ એન્ડ મા આવશે
હા અગસ્ટ એન યાદ તો પછી સપ્ટેમ્બર ફસ્ટ વીક સુધીમાં
આપડા ખબર હ ત્યાં બધા લોકો એમબી એ જ કરે છે પલા તમ
હમ હ એમ બી એમાં સારું હોય છે. બિઝનેસ સ્રી રિલેટેડ પ્રેક્ટિકલ પ્રોજેક્ટને બધું
હમ બરાબર પછી નેક્સ્ટ એક્ઝામ ક્યારે આવશે?
નેક્સ્ટ એક્ઝામ આફ્ટર દિવાળી ડિસેમ્બર
ડિસેમ્બર
હા
એટલે તારે તો હવે બીસ એમ તો પતી ગયા હવે બીજ બાકી ને?
આલાાસ આલાાસ અ છે ખબર બી નહીં પ ફીસ તો હવે પૂરી લાસ્ટ થર્ડ સેમમાં તો ત્રણ જ સબ્જેક્ટ આવશે. અને એક પ્રોજેક્ટ આવશે લાસ્ટ સેમમાં તો એક જ સબ્જેક્ટ.
તો ઇન્ટર્નશીપ કે એવું કંઈક આવશે ને?
હા એ બીમસ એમ થ્રીમાં બી ઇન્ટર્નશીપ આવે છે એસઆઈપી સમય ઇન્ટર્નશીપ પ્રોજેક્ટ ડ સેમ્પુર માં બી આવે છે સેમ્ ફરમાં તો સબ્જેક્ટ હોત ને એ ખાલી ઇન્ટર્નશીપ જ આવે છે અને પ્રોજેક્ટ જ હોય છે
તો એક્ઝામ સેમ થ્રીમાં આવશે?
હા સેમ થ્રીમાં ત્રણ એક્ઝામ આવશે ત્રણ વચ્ચે ચોથો પ્રોજેક્ટ.
અચ્છા
હા લેકિન સેમ વન ટુ કરતા તો ઓછું ને
બરાબર તો તારા હવે શું ટેન્શન તો હસતા ખીલતા,
એશ તો હવે જે ટેન્શન હતું એ લા યયરમાં જ હતું એ ટેન્શન ના લીધે જ વધારે બીમાર થઈ ગઈ.
ઓફિસ નો ના
ઓફિસ ના એક્ઝામ એમ બી એ થોડું ભારે પડી ગયું ફસ્ટ યર. હવે તો કોઈ વાંધો નહી
તો મેં કરી લીધું હોત તો સારું હતું
હા એજ તો
મારું તો મુહરત જ નહી નીકળતું પીટ
હા એ બીકોમ નું કેટલા સેમેિસ્ટરમાં છે?
ત્રણ હમ તો એક બીજું છે એક, ત્રીજું નથી આઈ થિંક કે ત્રીજું છે ચોથું પાંચમું નથી છઠ્ઠું છે. એવુ કંઈક ચ્છા
બધા સેકન્ડ સેમેિસ્ટર જ છે તારે એમ ને?
તા એવું જ લાગે ના ના સેકન્ડ નહીં એક બીજું સેમ એક ત્રીજું
મતલબ કે આપસર જે આવે ને આપતા દિવાળીવાળા એ જ છે ને બધા એક સાથે જ આવે તું
એવું
નઈ નઈ આ સમર વાળા જે આવે ને બધા સમર એક્ઝામ જ છે બધી
એજ તો તોય યાર હવે મારે છે ને પેલા તું ઉમિયાનું છે ને એક એકાઉન્ટમાં છે તો એ મારે ક્લિયર કરવું છે એકાઉન્ટનું એના માટે મારે યુનિવર્સિટી જવું પડશે એક્ઝામ આપતા
તો કયા સેમિસ્ટરમાં છે
ટુ
તમા છે
હમ તો શી ખબર કઈ રીતે સારા માર્ક્સ મૂક્યા ચાલો એનું તો ટુનું તો સમજ્યા આ થ્રી ફોરમાં તો કઈ રીતે માર્ક્સ મૂક્યા ને એજ ખબર નહી પડતી અમે લોકો બહુ
તો બી આ છે ને તમે લાગે એમ લેકીન યુટ્યુબમાં વિડીયોને જે જે પી તેને કરી લઈએ ને એક્ઝામ આગળ દિવસે બહુ થઇ જાય બહ બધું આવરી જાય
અરે એ તો ચલો આવડી જાય થિયરિકલ તો કરી લઈએ પણ પ્રેક્ટિકલ જે સમ કરવાના હોય એમાં કેમ ગોથા મારીએ
હા એ જ પ્રેક્ટિકલ જ વાત કરું છું કે યુટ્યુબમાં એક બે વિડીયો જોઈ લઈએને તો બધું ત આવવરી જાય
અલી જો એ તલી હોવીયો તો
હું તો નહીંતર એમ બી એમાં એ જ કરું છું
કેમ કે આ ઓફિસ નું ચાલુ હતું ને તો ઓફિસ ના ઓફિસ માં શું છે કે અમે લોકો અહીયા આવતા અહી થી પછી જતા એક્ઝામ આપ
હા વધારેઈશ કે એક્ઝામ ના ટાઈમે ઓફિસ આને
હા એ જ તો પણ અમે બહુ મહાન તો મહાન બનતા હતા કે થઈ જશે પણ ના થયુ
એક્ઝામ ક્યા દરરોજ આવે છે અઠવાડીયે હવે ચલાઈ લેવાની
હમ હમ મેં છે ને ફસ્ટ સેમ ના ફસ્ટ નહોતું ફસ્ટમાં તો હું ક્યાં કોલેજ જ જતી હતી થર્ડ આઈ થિંક એવું કંઈક હતું ને થર્ડ સેમે એમાં હું આઈ થિંક આખું વીકની રજા લીધી હતી મેં
હા અને લાસ્ટ યરમાં તો આઈ થિંક તું બીમાર હતી તો ઘરે જ હતી
હા પણ એ ટાઈમે સારું મારું હતું કેમ કે સારું કર્યું હતું પણી ખબર કઈ રીતે ફેલ કરી દીધી
હ અકાઉન્ટ્સ સિવાઈ બીજા ક્યા સબ્જેક્ટ છે
અકાઉન્ટ ના સ્ટેટસ છે બીજું કઈ નથી બીજા બધામાં પાસ જ છું બધામાં
અકાઉંટ છે આ વખત મારે બી અકાઉન્ટ બહુ હાર્ડ હતું એટલું હાર્ડ પેપર હતું ને હા બહુ જ
પાસ થઈ જાય તો સારું એ
હા એજ તો મારે એમાં જ પ્રિપરેશન વધારે જોઈતી હતી બીજા સબ્જેક્ટ તો મેં કર્યા હતા અને એમાં જ બાકી હતું વધારે
બરાબર
તે બસ અકાઉન્ટના પેપરના દિવસે જ બીમાર થઈ ગયા આગલા દિવસે જ
બરાબર
હા તું રીડિંગ થયું જ નહી અને પેપર બી એટલું હાર્ડ આવ્યું કે જેને રીડિંગ કર્યું એના માટે બી પોસિબલ નથી એટલું હાર્ડ હતું પેપર
કઈ નહી થાય હવે એ તો થઈ જવાય પાસ
હવે જોઈએ શું થાય છે રિઝલ્ટ આવે તો થઈ જશે એમ તો
હ હું તો આ બધું થયું ને ઓફિસમાં પ્રિયા ગઈ ને એવું બધું થયું ને તો મને બી થયું મેં કીધું મારે બી ઓફિસ મને એવુ હું બી કંઈક કરી લઉં કોર્સ વોર્સ મારે કંઈ સેલ્સ વેલ્સ નહીં કરવું કોઈ બીજી કંપનીમાં જઈને
સારું ચલો પછી વાત કરીએ
હા હા સારું